હાલો મિત્રો અવાજ આવતો છે.
હાલો હાલો મિત્રો અવાજ આવતો તો છે હલો.
હાલો મિત્રો અવાજ આવતો છે.
હા મિત્રો એ તમારોજ મને સારી રીતે આવી છે
હા તો મિત્રો શું કરો છો?
મિત્ર ક ન મિત્ર જરૂરી સે. કે લોકો કેવી રીતે આજે ધરનો બગાડ કરે
હા. તો મિત્રો આજ હું તમને એક ટોપિક વિશે થોડી ઘણી માહિતી મેળવા માંગુ છું. તો શું તમે મને તમારો થોડો ઘણો કિંમતી સમય વાળફી અને મને એના વિશે થોડીક ચર્ચા અ કર છું અને હું પણ તમને થોડી ઘણી એના વિશે થોડી માહિતી આપી. તો તમે શું રેડી સો? હા તો મિત્ર મારા જે અ નું નામ છે એ પાણી અને એનું સંરક્ષણ તો મિત્ર આજના સમયમાં આપડે જોઈએ તો જે જળ છે એ જ જીવન છે. કારણ કે એના વગર કોઈ પણ સજીવની જે જીવવાની જે ક્ષમતા છે એ થતી જ નથી. તું મિત્ર આપણને ખબર જ છે કે આપડા પૃથ્વી પર પાણીનું જે ભાગ છે એ એકોતેર ટકા છે. તો આપડે જોઈ શકીએ છીએ. કે આટલું બધું પૃથ્વી પર એકોતેર ટકા પાણી જ છે. તો એ કેટલુંક જેવું હોય તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજના સમયમાં આપણે ગમે ત્યા જતા હોય કે શહેરોમાં કે ગામડાઓમાં એવી બધી જગ્યા આપણે મિત્ર જતા હોય તો એ જગ્યા પર જે અ પાણી હોય એ દૂષિત થયેલું હોય છે, મોટા ભાગે જો આપણે શહેરમાં જ હોય છે. તે દરમિયાન જે નાની જે નહેરો હોય તાની જે નાના નાના તળાવો હોય તો એની અંદર મિત્ર ખુબ જ પ્રદુષણ થતું જોવા મળે છે. શું તમે મિત્ર તમારી આજુબાજુમાં પણ
હા તળાવમાં કે પછી એવી બધી જગ્યા ઉપર અ તમને અ પાણી નું પ્રદુષણ થતું દે ખાતું છે? તો થોડી ઘણી માહિતી તમે મને આપશો મિત્ર.
હા ચોક્કસ મિત્ર તમે જે દૂધ તે પણ પાણી પ્રદૂષણ આપણે ઈન્ડિયામાં ખાસ કરીને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કેમકે લોકો પાણીનું અને ચો પ વરસાદી પાણી જે છે એમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધારે પ્રદુષણ થાય છે. હ, બધી જ રીતે પ્રદુષણ થાય છે પાણીનું. એમ જઈએ તો એ શેરિંગ એનું કેમિકલ જે નિકાલ છે પણ એ બધું એમાં એ લોકો કંપની વાળા પાણી નિકાલ કર છે, જેમ કે બ પાણીનું ખુબ જ વધારે પ્રમાણમાં પ્રદુષિત એ જે છે એ જજર પાણી છે એના પર ખુબ ઊડો અસર થાય છે એના જીવન પર ખૂબ જ ઓકે થાય છે અને એવું પ્રાણી જો કોઈ પણ પ્રાણી વગેરે જે એ પાણીનું સેવન કરે તો એ પ્રાણી જીવનમાં પણ ખુબ જ ખતરનાક એ લોકોને બીમાર થઈ શકે છે અને મનુષ્ય માટે પણ એ પણ ખૂબ જ હાનિ થઈ શકે છે અને એ આપણી આસપાસના નદીઓ છે જે સ્વચ્છ નદીઓ છે એમાં લોકો ખાસ કરીને નદી પ્રદુષિત કરે છે. કોઈ પર્યટક સ્થળ હોય
એમા પણ કચરો અને પ્રદૂષણ ન ખાસ ખાસ કરીને અને જે પ્રદૂષણ કે જોવા જઈએ તો આપણ આસપાસ ઘણી બધી જગ્યાએ જોવા મળે.
માનવ જીવન માટે ખૂબ જ નુકસાનકારક છે.
હા મિત્રો તમે કીધી એ તદ્દન સાચી વાત છે, કારણ કે હાલના સમયમાં જે મનુષ્યો છે. એજ પો તે જે જળનું અ જે પ્રદુષણ કરી રહ્યો છે. તો તમે કીધું એ પ્રમાણે આપણે જોવા જઈ તો મનુષ્યો જે છે તે અલગ અલગ એક્ટિવિટી પ્રવૃત્તિઓ દ્વારા પાણીનો બગાડ કરતો હોય છે કે પછી એનું પ્રદુષણ કરતો હોય છે મિત્ર તો આપણે જોઈ શકીએ નોર્મલી જીવન જિંદગીમાં કે આપણે સવારે નાવાનું હોય તો અમુક એવા માણસો હોય કે જે એ લોકોનું જીવન જરૂરિયાતના પાણી કરતા એ લોકો વધારે યુઝ કરતા હોય છે ને પાણી પીવા જતા હોય નળ હોય કે ત્યાં પણ એ લોકો બોટ પણ વગર હાથ થી પાણી પિતા હોય છે. તે દરમિયાન પણ પાણી ન મિત્ર બગાડ થતો હોય. ને તમે કીધું તે પ્રમાણે મોટી મોટી ઇન્ડસ્ટ્રી માં પણ પાણી ન બગાડ તો થાય જ છે મિત્ર પણ ત્યાં પાણીનું પ્રદુષણ પણ થાય છે મિત્ર કારણ કે તે પાણીનું પ્રદુષણ થાય પછી એમાં જે જે જે પાણી હોય તે ઝેરી બની જાય છે ને તમે કીધું તે પ્રમાણેિત જે ઝરી પાણી જ તે લોકો સુધી પછી પહોંચે છે. ને પછી એની અસર આપડે જે લોકો હોય છે કે જે આપણા નાના બાળક હોય છે એને અલગ અલગ પ્રકારની એવી બીમારીઓ મિત્ર થાય છે. ને આપણે જોવા જઈએ તો પાણી એ આપણું જીવન છે મિત્ર ને જો આપણે પાણીને જ આપણે આવા પ્રદુષિત કરીએ કે આપણેે એનો જ બગાડ કરીએ આપણે એના ઉપર ધ્યાન નહી દઈએ તો પછી એના માટે અ આપણે જ જવાદાર છે મિત્ર તો મિત્ર આપણે હાલના સમયમાં જોઈ શકીએ કે પાણીના બગાડ નહીં થાય એના માટે સરકારે અલગ અલગ પગલારી જેવા કે આપણે કોઈ જગ્યા પર કુલર હોય તો ત્યાં ગ્લાસ મૂકેલા હોય છે ને હમણા આપણે મિત્ર હાલના સમયમાં જોવા જઈએ તો મોટ ભાગ ના જે વિદ્યાર્થીઓ છે કે કોઈક તે બોટલ માં પાણી લઈ જતા હોય છે... તો એનાથી જે પાણીનો બગાડ થાય છે તે મિત્રો ઓછો થાય છે ને હમણા હાલના સમયમાં પણ આપણે એવી બધી ટેકનોલોજી મિત્ર આવી ગઈ છે... કે એના લીધે
હમ
હા જે પાણી છે એ અશુદ્ધ હોય પણ તે શુદ્ધ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે મિત્ર તો આપણે એમાં મિત્ર જોઈ શકીએ છે કે જે આપણે તમે કીધું તે જે ઇન્ડસ્ટ્રીમાંથી જે પાણીનો બગાડ થતો હોય તો એ એમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનોો ઉપયોગ કરીને જે એને પાણીને શુદ્ધ કરવામાં આવે છે ને મિત્ર હાલના સમયમાં પાણી તો કોઈ જગ્યા કે કોઈ પ્રવાસી સ્થળ હોય ત્યાં પણ કેટલીક બોટલમાં સંગ્રહ કરીને વેચતા હોય છે મિત્ર ને હાલના સમયમાં અમુક કેયા મોટા મોટા તળાવો છે ને જોવા લ તેવા સરોવરો છે મિત્ર જો તે દૂષિત થઈ જાય તો એના માટે ગવર્મેન્ટ એ જે નગરપલિકા ને કામ આપેલું છે એ નગરપાલિકા ત્યાં જઈને તે તળાવો છે અને તે એમાં જે ગમકી હોય તે મિત્ર સાફ કરી જતા હોય છે તો એ દરમિયાન પણ એ લોકો એરલે જે પાણી છે એનું બચાવ ને એ લોકોને સંરક્ષણ કરતા હોય છે તો મિત્ર આપણે જોવા જઈએ તો હાલના સમયમાં જે પાણી છે એ ખુબ જ મહત્વનું અ બાબત બની રહી છે કારણ કે મિત્ર આપણે શહેરમાં જોવા જઈએ તો મોટા ભાગની જે અમુક જગ્યા એવી હોય છે કે ત્યાં દૂષિત જ પાણી જોવા મળે છે કારણ કે શહેરી વિસ્તારમાં જે લોકો હોય છે એ લોકોની સંખ્યા ખૂબ જ મોટી પ્રમાણમાં હોય છે મિત્ર તો એ દરમિયાન જે લોકોનો જે પાણીની વાપરવાની પ્રક્રિયા છે કે પછી જે પણ એ લોકોની જે પ્રક્રિયા દરમિયાન જે નિકકતો જો છે જેમ કે પાણી તો એ વધુ પ્રમાણમાં એ લોકો વાપરતા હોય છે મિત્ર તો એ સમય દરમિયાન એ લોકોને જે નિકાલ વાળું જે પાણી છે તે બગાડ સ્વરૂપે બહાર થતું હોય છે તો મિત્ર એલું કોઈ એું ના કરવું છે એલું કોઈ યોગ્ય પાણી યોગ્ય રીતે વાપરવું જોઈએ ને હાલના સમયમાં અમુક એવા જગ્યાઓ છે મિત્ર કે જેવા કે આપે ગામડાઓમાં ત અમુક લોકોને પાણીની એવી સુવિધાઓ મળતી નથી. તો શું તમે તમારા બાજુ એવા અમુક વિસ્તારો છે. તો ત્યાં પાણીની અછત છે, એવા તમે થોડા ઘણા નામ બોલી શકો? હ
હ મિત્રો બસ જ્યા પાણીશે જેમ કે માલગઢ જે કપડાનું સૌથી શેવટનું ગામ છે ત્યાં પાણીની ઘણી બધી હશે. હમ
છે જ્યાં પાણી ખુબ જ અછત છે. હા મિત્ર તમારી વાત સાચી છે કે આપણે આપણે બાજુની નહી વાત કરીએ પણ ગુજરાતમાં કે ભારત દેશમાં અમુક એવા પણ જગ્યા છે જ્યાં પાણી યોગ્ય રીતે પહોંચી નહીં શકતું, તો ત્યાંના લોકોનું જે જીવન છે એ ખુબ જ ખરાબ છે કારણ કે એ લોકો માટે હ પીવાલાાયક પણ થોડું ખરાબ પાણી પણ મળતું નથી તો આપણેે પણ જો આપણને કોઈ પાણી કે કોઈ સુવિધા મળે તો આપડે એને દુરુપયોગ કરવો જોઈએ નહી કારણ કે જે પાણીનો બગાડ છે એ આપણા હાથમાં છે જે મનુષ્યના જ હાથમાં છે જો એ સારી રીતે એનો જો ઉપયોગ કરશે તો પાછળથી પછી આપણા જે આવનારી પેઢી છે એની સારી રીતે એ જિંદગી જીવી શકશે જો આપ આપણે એનો બગાડ કરીશ તો પાછળ જતા જે આપડી આવનારી પેઢી છે એના માટે એ હાનિકારક પણ બનશે તો મિત્રો તમે આટલો તમારો કેમતી સમય આપ્યો તે બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું થેન્ક યુ મિત્ર